લો નમસ્તે હા મજામાં નમસ્તે
નમસ્તે મજામાં તમે શું કરો છો.
બસ હવે બપોરના ટાઈમે થોડું રેસ્ટ મુમેન્ટ મળે આપણને થોડું ઘરમાંથી ફ્રી ટાઈમ મળે એટલે એમ ભાઈ ચાલો કોઈને કોન્ટેક્ટ કરી લઈએે.
હા બરાબર છે સાચી વાત છે તો આખા દિવસ નો આપને ફ્રી ટાઈમ બપોરે મળે તો આપડે આપડા
હા જે આપડા કામ હોય હા બસ બધાને મળી લઈએ એ ટાઈમે હા જય દેવ હા બસ કેવી ચાલે છે નવરાત્રીની તૈયારી તમારી
બસ જો પૂર જોશમાં ચાલે છે તૈયારી તો હવે તો નવરાત્રી આવે છે તો હવે ગરબા ક્લાસ બી ચાલુ થઈ ગયા છે, અમારે તો
હા બસ હવે એજ છે કે બે મહિના પહેલા તો એ ચાલુ થઈ જાય છે, બધુ પેલા તો આપણને એવું હતુ, નહી પણ હવે છે, બધાનો ટ્રેન્ડ એટલે બધાની સાથે આપણને બી ઠીક છે જોડાઈ જઈએ આપડે ભી
હા સાચી વાત છે.
હા પછી એવું લાગે કે આપડે એ લોકો ના સ્ટેપ ફોલો કરવો હોય તો થોડી પ્રેક્ટિસ બી જરૂરી જ છેને. સાથે આપડે ગ્રુપમા હા ગ્રુપમાં રમવું હોય તો થોડું જરૂરી છે.
હા હવે પાછી એવું આવી ગયું છે નવા નવા અલગ અલગ ટાઈપ ના સ્ટેપ્સ કરવાના ની એ પ્રમાણે બધાની જોડે તાલમેલ બેસાડવું હોય તો નવા નવા પ તમારે શીખવા પડે છે એની માટે હવે ગરબા ક્લાસ કમ્પલસરી થઈ ગયા છે નહીતર પછી આપડ શી આવડતું નથી તે એટલા માટે શીખવું જ પડે
હા શીખવું પડે સાચી વાત છે હવે જોઈએ ને તો ભાવ ભક્તિની સાથે ના છોકરાઓ નાના યુવાનઓને તો આ બી બહુ વધારે થઈ ગયું છે ક્રેઝ પેલા તો કેમ આપે માતાજી ની ગરબી ની આસપાસ રમતા હવે તો ગરબી તો વિચારીને સાઈડમાં મકી અને એ લોકોને તો બસ પોતાની રીતે રમવું છે બધાને
હા સાચી વાત છે તમારી પેલા તો નવરાત્રી નું મહત્વ એ હતું. કે માતાજી ના ગરબા ગાવાના વચ્ચે નાની આમ થી ગરબી મૂકવાની એમાં દીવો પ્રગટાવાનો અને એની આજે બાજુ ચારે બાજુ ઓળ ગરબા રમવા એકદમ સાદા ગરબા રમાતા હતા બેતાલી ત્રણ
બ હતા.
અને બધા પોતાના મનથી ગરબા જે માતાજી ના હોય ભક્તિ થી ગરબા ગાય અને ભક્તિ ભાવ થી ગરબા રમ હવે તો એક જાતનું પેલું ફેશન થઈ ગયું.
પેશન થઈ ગ છે હવે લાખો રૂપિયા દઈને ગાવા વાળાને બોલાવવો પડે છે.
હા હવે તો કયું મ્યુઝિક સિસ્ટમ મૂકવું કેવા ગરબા વગાડવા અને એમાં કેવા સ્ટેપ કેવા સરસ લાગશું કેવા તૈયાર
બસ બધું પ્રીિસડેડ પ્રીસાઈડેડ હોય છે બધું હા બસ આ જાડે લગ્ન ની જેમ કેમ બધું પેલેથી નક્કી કરી લેતો એવી રીતના હોય ને નવરાત્રી માં બી કોઈ સ્ટેપ બે બધું પે થી મ્યુઝિક પેલેથી બધું ડિસાાઈડ કરેલું છે ખાલી બસ આપણને એ ટાઈમે પફોર્મ કરવાનું છે. એવું છે.
હા પેલા તો લોકો માતાજી ની ભક્તિ કરવા ગરબા ગાતા હવે તો ગરબા લોકો ફેશન કરવા ગાય છે. અને લોકોને દેખાડવા માટે ઘણી વાર તો ગરભા ગાતા હોય. હવે તો જો કેવું આ ગયું છે કે હવે તો જો કે એવું આવી ગયું છે ને કે લોકો રીલ્સ બનાવવા ફોટ પડવા અને એની માટે જ નવરાત્રી મનાવે છે ખાલી એ ન કે આપણેર પહેલા તેવું હતું બધા ગરબા રમવા માટે થઈને નવરાત્રી મનાવતા હવે તેવું કે ફો ો પાડવાની રિલ્સ બનાવવા માટે જ બધા
પ અને કે કેલા કેટલા સ્ટેપ કરે બસ એજ છે હવે તો બધાને એજ છે. જો હવેના ટાઈમ પ્રમાણે બધાને ચાલવું જરૂરી બી છે.
હા જોકે હવે અત્યારે ટ્રેન્ડ થઈ હશે તો આપણને એમ થ આપડે પાછળ રહી જઈએ એના કરતા આપડે બી જોડે જોડે થોડું ઘણું ફોલો કરી લઈએ
ના ના એ તો બરાબર છે.
હવે તો જેમ જેમ નવરાત્રી નજીક આવશે એમ એમ તો એનું પેલું શું કેવાય ક્રેઝ તો જસે લોકો નવા નવા સ્ટાલ ના ચણિયા નવા નવા સ્ટાઈલ ના બ્લાઉઝ નવા નવા સ્ટાઈલ ના દુપટ્ટા તા અને એનું જે મેચિંગ જ્વેલરી લેવાની આવશે બુટ્ટ સેટ બંગડી બધું જાત જાત ન લાવશે પેલા તો નવરાત્રીમાં એવું હતું કે એક તમે ચણિયા ચડી પેરોને નોર્મલ
હા બસ એવું અત્યારે તો હા જેટલા સેટ ચણ્યા છોડીને એટલા સેટ હા ઓર્નામેન્ટમાં બી હોય છે ચલો એ લીધે બિચારા એ લોકો બી કમાવે છે બીજું શું?
હા જોકે એના લીધે ઘણા બધાને આવક થઈ જાય છે અત્યારે જે ઘણી બધી. સામાન્ય ઘરની લેડીઝ છે અત્યારે નવરાત્રી ના જે ચણિયા ચોળ છે એમાં લા ભરીને અને એમાં ટીકી ચોંટાડીને કમાણી કરે છે.
છે અને ગરબા બી જો આપે માતાજીની સ્થાપનામાં જે ગરબો લઈએ છેીએ એ બી સારા સારી એવી સંખ્યામાં બધા લોકો આપણા બધા ઘરમાં આપણે લેતા જોઈએ છે તો બી જે બનાવતો હોય ને બિચારા લોકો મતલબ કે એ લોકોને સારી એવી આવક આ ફેસ્ટિવલમાં તો મળી જ જાય છે એકદમ થી સરસ થી
હા નાના જે મધ્યમ વર્ગની લેડીઝ છે જેને આવકનું કઈક થયુંતું એને અત્ય્યારે નવરાત માં ઘણી આવક થઈ જાય ચણ ચોળમાં બધું ટાંક કીને કમાઈ લે અથવા દુપટ્ટા બનાવી દે સરસ મજાના એનું અને બીજું જ્વેલરી આવતી હોય છે નાની મોટી જે પેર તો એ ઘણી વખત સેટમાં બધું ટીંગાડવાનું ને બધું ટીકી મોતી ટીંગાડીને બે લોકો આવક અત્યારે સાધન કરી લે અને થોડા ઘણા પૈસા કમાવી લે પોતાના ઘર માટે જે ચણિયા ચોળ વેચી ને પછી આવી નાની મોટી મૂર્તી બંગડી ને શેટ ને એવું બધું વેચે જેથી કરીને એ લોકોને થોડું ઘણી એક નાની આવક થઈ જાય નવરાત્રી માં જયારે કોઈ તહેવાર આવે તો પોતાને બી આવક થી જ છે
થઈ જાય ના ના એ તો છે. એ બરાબર છે અને આજે જમાનો જેવો છે કે જરૂરી છે. કે ઘરમાં બધા જ બધા બંનેને કામ કરવું નાનું મોટું પણ જરૂરી છે. કેમ કે મોંઘવારી એટલી છે કે જો એક પર ડિપેન્ડ રહેવું હોય પોસિબલ જ નથી હવે ના ટાઈમમાં તો.
હા સાચી વાત છે અત્યારે તો મોંઘવારી એટલી વધી ગઈ છે ને કે એક વ્યક્તિની આવક ઉપર ઘર ચાલતું જ નથી બે વ્યક્તિ ભેગા મળીને કમાય ત્યારે જ કરનું
હા તો સારી રીતે થોડું ચાલી શકે આપડે હા. આપણને જે આપણને ગમતી વસ્તુ આપણને લેવી હોય તો આપડ થોડું ઈન્કમ હોય તો આપડણે આપડી રીતે વગર વિચારે લઈ શકીએ ફરક પડે છે ઘણો
હા સાચી વાત છે આપડે હવે તો બે બે જણા કમાય ત્યારે જ સરખી રીતે ઘર ચાલે છે ને કઈ વસ્તુ લેવી હોય તો પછી વિચારવું નથી પડતું આપડે ભેગા મળીને તમે લઈ શકો જો બે વ્યક્તિ કમાતી હોય તો તહેવાર આવે ત્યારે વાંધો નથી આવતો લેડીઝ પોતે બી કમાય તો થોડું ઘરમાં ટેકો કરી શકે ઘર નાને
એ સખ્યા બરાબર છે અને હવે નવરાત્રીમાં તો જો માતા ના મળે ચાલી ના જવા વાળાઓની બી સંખ્યા બહુ જ બધી જગ ઓલ ઓવર ઇન્ડિયા માંથી બધા લોકો આવે છે અને ભાવિ ભક્તો ત્યાં ચાલીને જાય છે સરસ એવી અનેને ત્યાં બી એને સેવા આપવા વાળાઓ બી ઘણા જ છે અહિયાં થી બી ઘણી જગ્યાથી આવે છે ખાલી સેવા આપવા માટે એ લોકો જે ભાવિ ભક્તો ચાલીને જતા હોય એ નવરાત્રી ના ચાર દિવસ પેલા થી એ બધું ચાલુ થઈ જ જાય છે કે પહેલે નોર્તે તો ઘણા પહેલી નોરતે સ્થાપના માં જ ચાલીને પહોચી જાય છે એના પહેલાથી ચાલવા લાગી જાય છે બધા
હા નવરાત્રીમાં તો ઘણા બધા લોકો ચાલીને પોતાના માતાજી એ જાય છે અને દર્શન પન કરે છે. જોકે અત્યારે અંબાજી નું તો બહુ જ મહત્વ હોય ત્યારે નવરાત્રી ચાલુ નવરાત્રી બધા બહુ જ દર્શન કરવા જાય મા માતાજી નાને ત્યાં આગળ ગરબા રમે અને માતાજીના આશીર્વાદ લે અને દર્શન કરીને મન મૂકીને ગરબા રમે છે અને ઘણા તો પૂનમ બી ભરવા જાય જયારે નવરાત્રી પ પછી જે શરદ પૂનમ આવે તો ત્યાં આગળ ચાલીને પૂનમ ભરવા જાય તેથી એ લોકોને ઘણું બધું માતાજી ના આશીર્વાદ પોતાના ઘર પરિવારને ભગવાનની આશીર્વાદ બની રહે એની માટે
હા હા ન બરાબર છે. અહીંયા આશા પુરા માતા ના મળ શે ત્યાં બી કેવી રીતે ના ત્યાં બી એવું જ છે ને કે બધા આ નવરાત્રી દરમિયાન તો ખાસ બધા પગપાળા નીકળતા જ હોય છે ત્યાંથી. બધા ઘણા તો સાયકલ થી ઘણા પગપાળા એવી રીતના બધા ઓલ ઓવર પાર્ટ માંથી આવતા હોય છે લોકો કો ઓલ ઓવર ઈન્ડિયા માંથી બી આવતા હોય છે ઘણી ઘણી વારતો ત્યાં આશાપુરા માતાજી ના મંદિરે અને એક જગ્યા નું કેવી રીતના ભલે મંદિર તો બધે હોય આશાપુરા મંદિર અહીંયા બી હોય ત્યાં બી હોય. પણ જે એનું મેન સ્થાનક હોય એનું એક આગવુ મહત્વ હોય ને એટલે બધ બધા ને એ ટાઈમમાં એ વસ્તુ દોરી જાય ખેંચી લે પોતાની તરફ પોતા કે નહી આ ટાઈમ છે તો આપડણે આ જગ્યાએ જઈએ તો જરા સારું એવી રીતના કરીને ખાસ બધા લોકો ક્યાં ને ક્યાંથી આવતા હોય છે.
હાા નવરાત્રી તો એવો તહેવાર છે ને કે દરેક વ્યક્તિ ઘરનો દરેક વ્યક્તિ અથવા કોઈ બી જગ્યાએ કોઈ બી વ્યક્તિ હોય પણ પોતાના માતાજી એ દર્શન કરવા તો જરૂર જાય છે એ નવરાત્રી ના નવ દિવસ માંથી એક દિવસ તો માતાજી ના આશીર્વાદ લેવા જરૂર થાય. જે બી રીતે પછી એ પહોંચી શકે ચાલીને ઘણા ચાલીને જાય ઘણા પો તાનુ સાધન લઈને જાય પણ એક વખત હતો જરૂર દર્શન કરવા માતાજીને જાય અને આશીર્વાદ લે પોતાના પરિવાર માટે કેમકે નવરાત્રી નું તો બહું મહત્વ છે આપડે કે નવે નવ દિવસ મા માતાજીની જે પૂજા આરાધના કરે બધા ઘણા માળા કરે ઘણા એને માતાજી ના અખંડ દીવો જ કરે છે અને માળા કરે. એટલે બહુ જ મહત્વ છે એમાં છેલ્લા જે આઠમ અને નોમ આવે ત્યારે તો હ બહુ જ મહત્વ છે નવરાત્રીની આ
આપણે ના આઠમ ના કેમ હવે કે ગોયણીઓ જમાડતા હોઈએ આપ પડે કે નવ દુર્ગા ઓજા માતા હોય એ પ્રમાણે કરતો હોય છે અને નવ દિવસે નવ માતાજી નો અલગ અલગ સ્વરૂપ ની નવી દિવસ આપડણે પૂજા કરતા હોઈએ છે એ એ પ્રમાણે અમારા અહીંયા તો કેવી રીતના શેડ સિસ્ટમ છે. કે પહેલો દિવસ આવ્યો તો આ કલર ના બધા કપડાં પહેરતા હોય છે તો આપડણે જોઈએ બારે જોઈએ તો બધા સેમ કલર ના કપડા માં એટલા સરસ લાગતા હોય ને બધા આમ કે લાગતો આજે પહેલો દિવસ છે તો લાલ પહેરવાનો બીજો દિવસ છે તો યલો પહેરવાનું એવું પૂરુ લિસ્ટ પેલેથી જ આપ આપડા કેમ આવી જાય છે હવે તો માતા નવરાત્રીમાં કલર નું લિસ્ટ બી તો એવી રીતે ઓલમોસ્ટ બધા સરસ સારા એવા ઓફિસમાં સ્કૂલમાં બધી જગ્યાએ પોત પોતાના કોમ્યુનિટીમાં બધા પહેરતા હોય છે અને સરસ રીતે અને રાત્રે ગરબામાં બી એવું થોડું ટ્રેન્ડ જોવા મળે કલર નું બી
હા એમાં નવરાત્રીમાં તો દરેક દિવસને અલગ અલગ કલરનું મહત્વ હોય છે કે કયા દિવસે કયા માતાજી ની પૂજા કરીને કયો કલર પહેરવો એવું બહ જોવા મળે છે હવે તો જેથી કરીને કયો કલર પહેરવો એ બી આપણને ખબર હોય અને નવરાત્રીમાં તો જે નાના બાળ છોકરીઓ હોય છે લોકો એની બહુ પૂજા કરતા હોય છે નવ દિવસમાં જે નાની નાની છોકરીઓ એને પોતાના ઘરે બોલાવેને ચાંદલો કરે ચોખા ચોડે અને એના પગ ધોઈને એ લોકોને સરસ મજાનું પૂરીને ખીર ને ઉજાવાડે ને છોકરીઓને નવી નવી વસ્તુ ભેટમાં આપે. લાણી કરે એટલે છોકરીઓને નાની છોકરીઓને એમ કે માતાજી નું સ્વરૂપ હોય એટલે એ લોકો બઉ જમાડી ને પૂજા કરી લોકોને
છોકરીઓ બી એ દિવસની વાત જોતી હોય છે કે ક્યારે નવરાત્રીમાં કોઈના ઘરે જ અને હવે શું છે એ લોકોને જમવાનું તો ઠીક છે આજની છોકરીઓ જમે શું પણ જે એને ગિફ્ટ વસ્તુ મળતી હોય ને એટલે એ લોકો બહું ખુશ થઈ જાય છે એ વસ્તુઓથી જ
હા ગિફ્ટનું જ વધારે મહત્વ હોય એની માટે છોકરીઓ જતી હોય છે.
તે હોય છે બાકી જમવાનું તો ઠીક છે આજની છોકરીઓ ખીરપુરી ક્યાં જમે જ છે પણ ઠીક છે હવે આજના આજના શું છે જમાડિયા વાળા બી થોડા થઈ ગયા છે ને આજના જમાનાના એટલે એ લોકો લોકો બી થોડું એવ ઉજા મળે છે એ લોકો જેવું. કેક વગેરે આઈસક્રીમ વગેરે બધું એવું ડેઝર્ટ મૂકે છે કે થોડું તો કઈક થઈ શકે એ લોકો
હા બરાબર કીધું હા તો આજ તો નવરાત્રી વિશે આપને ઘણું બધું જ જાણવા મળ્યું. આપડે આ રીતે જ અલગ અલગ વિષય ઉપર આપડે વાત કરશું.
કરતા રશું ઠીક છે ચલો બાય
નાઈ